ત
હા શું કરો છો?
બસ કઈ ની બેઠી છું બોલો
હ સારું કેવાય હું પણ બસ બેઠી જ છું.
હમ.
હમ.
બોલો.
બોલો બીજું કેવું ચાલે?
બસ શાંતી.
વરસાાદ છે, કે નઈ?
છે, ને
હા અહિયાં પણ છે.
હમ.
હમ. તો આમ તમને શું ગમે આમ મતલબ અ પહેરવું આમ શું કેવાય ટ્રેડિશનલ વેર પે એમ વધારે ગમે કે વેસ્ટર્ન વેર
વેસ્ટર્ન વેર
સારું કેવાય.
તમને શું ગમે છે?
બંને.
બંને હા મને તો વેસ્ટન વધારે ગમે છે.
હ હા એટલે એમ
તો ઓછું ગમે સાડી તો બો કોઈ ઓકેશનલી કંઈક પહેરીએ તો સાડી તો બિલકુલ નથી ગમ
અ હ.
હમ્મ.
હમ્મ, મને બંને ગમે. આમ પણ આમ કમ્ફર્ટેબલ આમ થોડું વેસ્ટર્ન વેરમાં રહીએ.
હા હા એજ ને.
હ એજ.
હમ્મ.
કેવો પડે છે આમ વરસાદ આમ સારો કે ખરાબ?
વરસાદ તો બાપરે ત્રણ દિવસથી એટલો વરસાદ છે ને બંધ જ નઈ થતો ન વરસાદ એટલો વરસાદ પડસ ત્રણ દિવસનો
અહિંયા પણ એ જ હાલ છે. અહિંયા તો એટલે જ શું કેવાય. સ્કૂલ ને કોલેજમાં બે દિવસથી ધા જગ્યાએ રજા આપી દીધી છે.
હા.
હા એજ. બઉ જ આમ પ્રોબ્લેમ થાય છે આવા જવામાં.
હા.
અન પાણી એટલું ભરાઈ જાય છે ને.
હમ્મ બઉ જ.
એ જ.
હમ્મ.
બોલો બીજું અમ
એક્સાઈટેડ નવરાત્રિ માટે?
બઉ જ બઉ જ એમ. ચણિયાચોળીની શોપિંગ થઈ ગઈ.
ના.
બાકી છે.
અમારે તો હવે જોઈ એ એક્ઝામ બેક્ઝામ ના આઈ જાય કંઈક તો સારું.
હા હમ્મ ના અમારે તો શોપિંગ થાય છે હવ. ચણિયા ચોળીની ધીમે ધીમે, એકાદ દિવસ પેલું વેસ્ટર્ન પેલું શું કે છે ફ્રોકને એવું આવે ને ફ્રોક જેવું લઈ લઈ લીધું છે ને એવી રીતે. હજુ લેવાની છે બીજી ચણિયા ચોળી ન એવું લઈશું.
સરસ સરસ
કેવી થાય તમારા ત્યાં નવ
અમારે તો બહુ સરસ થાય છે બહુ શોખ છે નવરાત્રિનો તો.
હમ્મ હમ્મ, મને બઉ જ શોખ છે બસ કમ ની હોવી જોઈએ તો ગમે મને નકર પછી એકલી હોઉ ને તો પછી મને તો જવાનું એ ના મન થાય.
હા, ના અમારે બી કંપની તો બધી હોય ગ્રુપ હોય એટલે મજા આવે.
હા.
હમ્મ.
ફિલહાલ તો અત્યારે જન્માષ્ટમી, રક્ષાબંધન ને ગણેશ ચતુર્થી ને બધું હવે આવશે.
હા. રક્ષાબંધન ની શોપિંગ થઈ ગઈ તમારે?
ના ના હજી બાકી છે વરસાદ એટલો પડે છે કે ક્યાં બહાર પણ નથી જવાતું.
હા, હવે તો આ શ્રાવણ મહિનામાં બધે સેલ આવશે ને કપડાના ને બધાના.
હા.
શ્રાવણ મહિનામાં સેલ આવે એટલે ત્યાંથી લઈ આવવાના તો સારા હોય બધા.
અત્યારે તો ફિલહાલ ર ર રાખડી ની માટે જવું હોય. પણ આ તો વરસાદ એવું
હા, વરસાદ જ એટલો બધો છે એટલે ક્યાં નીકળવાનો.
એટલે હજી આમ તો ટાઈમ છે એટલે મેં કીધું પછી જઈ જવાશે.
હમ્મ.
આમ પણ અત્યારે તો બધા શું કેવાય હું સ્ટો સ્ટોક ક્લિયરિંગ માટે બેઠા હોય છે.
હા હા એજ ને.
હમ્મ.
હમ્મ. બોલો. શું કરો છો બીજું અત્યારે તો તમે શું કરો છો?
કઈ નહી બસ બેઠી છું.
હમ્મ. એ વાસતય.
હમ્મ. ફોન કીધું આમ. હલો.
હમ્મ બોલો બોલા.
બોલો તમે બોલો.
જુડિઓમાં સરસ આઉટપીટ હોય છે જુદીઓમાં જાવ છો તમે? હલો. હલો હા બોલો બોલો. હલો.
હા?
હલો. હા હલો.
પ સુકુલ. હલો, અવાજ આવે છે? અનછા.
હલો.